હલો.
હા કેમ છો?
મજામાં તમે કેમ છો?
બસ મજામાં બીજું તબિયત કેવી છે તમારી.
એકદમ સરસ તમારી તબિયત કહો શું ચાલે છે.
બસ કઈ નઈ આ ચાલે હવે વેકેશન બસ હવે આ છોકરાઓનું બધું વેકેશન ટાઈમ ચાલતું છે. તમારે શું ચાલે. હાલો.
કરવા આયવા હોય એટલે મહેમાનોને બધું ચાલે છે એમ ઘરે પણ.
હમ્મ હમ્મ હમ્મ હમ્મ, અચ્છા. એમ કે. બીજું બધાની તબિયત સારી?
બધાની તબિયત સારી હો.
હ હા કેવું ને હમણાં ના ટાઈમમાં ને પેલાના ટાઈમમાં કેટલુંક ફરક છે પેલા કોરોના ના દિવસ જોયા યાદ આવે.
તો બાપરે, કો પ્રણામ. હવે એ બધા અમે કાલે પરમ દિવસે અમે બધું કોરોનાનું બધું યાદ કરતા તા બેસીને કે કોરોના આવેલુ ત્યારે કેવું થઈ ગયેલું બાપરે.
ને પેલું લોકડાઉન આયવુ ને એવું બધું થયું ને ત્યારે તો બહુ જ લોકોને હેરાનગતિ થતી હતી.
તો કેટલા બધામ કેવ એ ટાઈમ તો બધું ભૂલી જ નહી શકીએ આપણે. તો.
સાચી વાત છે, ક્યાંય વસ્તુ ના મળે. કઈ દૂધ ના મળે, છોકરાઓ ઘરે હેરાન થાય, એવું કઈ સ્ટોક નહી ખાવા પીવાનો ને
તો, તો, સાચી વાત તો જેમને આમ સા તો પૈસા ટકા એને તો આટલુ બધું ચાલો કઈ ની બિચારા જેને ની પૈસા એ લોકોને તો કેટલી કેટલું તકલીફ પયડુ. હમ્મ, હમ્મ, હમ્મ, તમારા કોઈ આવેલું આમ તમારા સ રિલેટિવમાં
ના એક મારા સસરા ને એ લોકોને ત્યાં જ્યાં રે છે ને ત્યાંથી આમ અસર હતી થોડી ઘણી, પણ પછી દવા લીધી, ક્વોરન્ટાઈન થઈ ગયા, ધ્યાન રાખ્યું તો થઈ ગયું પાછું સરખું.
હમ્મ. તો હવે તો બાપરે કેવું બાપરે અમારે બી બો થયેલું કોરોનામાં. આમ થયલા રિલેટિવસ માં બી કાફી જણા ઘણા જણ આવેલું ભાઈ. કોરોના બી
હમ્મ, એની એ પછી પછી પેલા બે બે રાઉન્ડ રસી ના લીધા અને રસીકરણ કર્યુંને એવું બધું કર્યું તો વળી થોડું સારું થયું, બાકી તો ખબર નહિ શું હાલત થાત.
હમ્મ, ઈ તો છે. ખબર ની કેવી રીતે આઇવુ. કોને તમારું, મારુ તો છોકરી લોકડાઉનમાં એના નાની હાઉસમાં જ ફસાઈ ગયેલી.
હા હા, મારા મમ્મી ને પણ એવું થયું હતું.
હમ્મ, હમ્મ. અચ્છા. તો, હમણાં તો કેટલી નવી નવી બધી બીમારી આવતી છે. કોરોના આવ્યા પછી એમ બી કઈને કઈ કઈ ને કઈ ચાલુજ છે. હલો
હ જો.
હમ્મ, એ તો છે. તો હોસ્પિટલ તો એના પછી તો હોસ્પિટલ કેટલા બધા ઉભા થઈ ગ્યા, કોરો કોરોના આવ્યા પછી તો. હલો.
હા અવાજ આવે છે?
હા, એ મને આવે છે. એજ મેં કીધું તમને અવાજ લાગે ક્લિયર નથી આવતી મારી. હલો.
હા અવાજ તો આવે છે બોલો.
હા ની એજ તમારી અવાજ પાછી બંધ થતી છે એટલે મેં કીધું શું ખબર ની તમને સંભળાતું.
હમ હમ ના ના નેટવર્કના લીધે કદાચ ઇસ્યુ હોઈ શકે.
અચ્છા.
હમ.
હમ
એટલે આપડે કોરોના ની વાત કરતા ત પણ ખરેખર બહુ જ ખરાબ પરિસ્થિતિમાં મુકાઈ ગયા ત ત્યારે તો.
તો બિચારા કેટલા લોકોને નુકસાન થયું કોરોનામાં તો.
વાળાને પણ તકલીફ અને ખરીદવા વાળા ને પણ તકલીફ એટલી પ્રોબ્લેમ હતી.
તો બાપરેે એ તો ટાઈમ અજ કઈ અલગ. તો કરણ
હમ અને એ એ બધું એ બધું આખું. ચક્ર પાછું સરખું થતા પણ કેટલી વાર લાગી. એવું નહિ કે ચાલો થોડા ટાઈમ પછી. પછી લોકડાઉન બંધ થઈ ગયું એટલે સરખું પાછું રૂટીન લાઈફ પર આયા લોકો તોય. કેટલું બધું. ધ્યાન રાખવાનું આ. તે લોકોને બહુ જ પ્રોબ્લેમ થતી હતી ત્યારે પણ.
હમ ઈ તો છે.
હમ.
હમ. કેટલું ખાવા પીવાનું ને.
બધી જ જગ્યાએ પેલા ગોળ ગોળ ચક્ર વર્તુરો માર્યા હતા કે અહીંયા ઉઊભા રહો ને આટલા દૂર ઉભા રહો ને. કામ કરો ને હાથ ધોઓ ને. અને સૌથી વધારે કમાઈ ગયા હોય ને તો એ તો સેનિટાઈઝર વાળા.
અરે સેનિટાઈઝર. અનેને માસ. ના શું લેડીઝ લેડીઝ બી. એટલા માંસ બનાવી બનાય ને એ કોને.
હા બહ જ કમાયા છે તો. અને પછી તો કેવી ફેશન નીકળી હતી કે જે ડ્રેસ હોય ને એના મેચિંગનુંું માસ્ક પણ મળે.
હા તો. એવી. કઈ અલગ જ હતું કોરોના નું માહોલ બી.
એવું પણ ચાલે એમાં એ લોકોએ ફેશન કરી લીધી કો
તો હ એટલું કામ. સેફ્ટી નું ધ્યાન રાખવાનું નુ ને તો શાકભાજી બી લાવતા. તો બધે ઘરે પેલા એકર આખવું એ સેનિટાઈઝ કરવા પડતું ને.
હા એમાં એ શાકભાજી ને તો અમે તો કેવું કરતા ખબર. એક મોટું તબાસડું લઈએ મીઠુંને એકદમ જાજુ જાજુ મીઠું પાણી બનાવીએ ને એમાં બધું પલાળી રાખીએ કેટલી બધી વાર. અને પછી અમે એનો યુઝ. કરતા ધોઈ ધોઈ. ધોઈ ધોઈને કેમ કે આપ એટલું ડરી ગયા તા બધા કે કા ક આપડે પણ ના થઈ જાય એમ
હ સૌથી વધારે તો છોકરાઓ અને વડીલો કોનો બો આમ બીક લાગતી તો કે ભાઈ એ લોકોને કઈક નહી થઇ જાય.
તઓ બોઈલ કરી કરીને યુઝ કરતા અને
ત હવારે ઉઠીને પેલા બધા બધાને ગરમ પાણી ને આમ એક મન માં ડર બેસી ગયો ગયો કે રોજ સવારે ઉઠીને એક જ ડર કે ભાઈ આપણને ની થઇ જાય.
હા અમે લોકો પણ ઈમ્યુનિટી માટે શું કરતા ખબર છે પછી ગરમ પાણીમાં લીંબુ નાખે ને, પેલું નાખીએ ને, મધ નાખીએને બધું કરીને રોજ એવું જ પાણી પીતા એટલે શું કે ઈમ્યુનિટી થોડી સારી રે બુસ્ટઅપ થાય.
હા એ જ ને તો છે સલાડ ખાવાનું ને ફ રોજ એક રેગ્યુલર સલાડ ને જૂસ અમારી ઘરે તો ત્રણ ત્રણ જણા ને કોરોના આવી મેં તો બાપ પ્રે અમારી તો હાલત ખરાબ અમાર તો ત્રણેઓ રૂમમાં ક્વોરન્ટાઈઇન થઈ ગયા ને ચૌદ દિવસોથી તો બરા બર લેફ્ટ રાઈટ લોકોને ખવડાવાનુ પીવડાવાનું હાલત ટાઈટ થેય ગેલી. બાજુ તો કામવાળી ની આવતી ને બ
હા બધું કામેય જાતે કરવાનું, સાચી વાત છે. હમ્મ.
લોકો બી નબળા પડી ગ્યા છે હં.
હા, સાચી વાત છે. પૈસા કામ થોડું કરી દે એવી રીતે. એ તો કરવું જ પડે આપડે જ. કામવાળા બેન ના આવે, એટલ ક એટલ
જ્યારે જેન્સ લોકોને તો હાલત ખરાબ, એ લોકોન તો મન જાણે, કેવી રીતે
શરૂ થયું તું ને, એના લીધે તો આ માણસોના મગજ ખરાબ થઈ ગ્યા, ઘરમાંન ઘરમાં ચોવીસ કલાક રહીને.
અરે પૂછો નઈં, બિચારા છોકરાઓનું ભણવાનું બી અ અટકી ગ્યું, સાલ ભી અવે એ લોકોનું એ થેઇ ગયું.
અમારું તો કેવું હતું, મારા છોકરાને તો હજી બેસિક હતું, ત્યાં હજી બેસિક શરૂ જ થાયને એ જ સ્ટેજમાં જ ક્યારેક કોરોના આવી ગયો. તો હવે ઓનલાઈન ક્લાસીસમાં છોકરું કેટલું ભણવાનું?
બસ અમારે બી એવું જ થ્યું. મારી બી છોકરી બસ થયું ને પછી કો
હમ્મ, હમ્મ, એટલે એમાં એ જા જયારે છોકરાઓને ખરેખર જરૂર હતી, એ એ જ ટાઈમ પર કોરોનાના લીધે, ઓનલાઈન ક્લાસીસના લીધે એ લોકોનું બેસિક જ આખું બગડી ગયું.
અરે પૂછોની. બે વરસ તો જેમ તેમ ગ્યા. અજુ બી કેટલા ડરાવે કંઈ ને કંઈ હજુ બી કાં આમ બધું આમ, એક વાર તો આમ ન્યૂઝ આવે ને હોટ ન્યૂઝ કેવી કેવી આવે. કે સ્કૂલ બંધ થેઇ જવાની, બંધ થેઇ જવાની, એમ ડર લાગે આમ.
હમ્મ
પછાડી પછાડી કેટલી વાર. અહિંયા તો આપણા ગુજરાતમાં તો ચલો કંઈ નહી. બાકી બહારના દેશમાં તો બા પરે આપે કેવી હાલત! આમ, કેવું બધું કરતા. બાપરે બોડીને બોડી આમ જાણે, પૂતલા કેવી રીતે
આ બધું ચાઈનામાંથી જ વાયરસ આખો શરૂ થયો ને એટલે ત્યાંથી જ બધું આખું ફેલાવા માંડ્યું.
હમ્મ તો એ તો ભગવાન ખબર ની કેવા હમ્મ. કેય ને, કે ભાઈ કેવું થયેલું બધું, માહોલ આખું ખરાબ થઈ ગયેલું બિચારા ના. કોઈના પરિવારો જુડી ગ્યા બીચારા. કોઈ પરિવારો દૂરો પડી ગયો ને
હા, કેટલા લોકો બિચારા અમનેમ વાયરસ ના લીધે ગુજરી ગયા એમ.
તો. આમ કોરોના આમ ટેસ્ટિંગ થતી તો આમ અંદર મનમાં તો ખીટપીટ ખીટપીટ થતી હતી કે ભાઈ આપણને નહી આવી જાય.
કરાવા ગ્યાતા ને ત્યારે જ હું જોઈને જ ડરી ગઈ. એનો ટેસ્ટની પેલી ટ્યુબ હોય આપણા નાકમા ફિક્સ કરી ને એ લોકો ટેસ્ટ કરે. તો બવ જ પેલું થાય. કે હવે આ આમાં ડર કેવો લાગે કે આ આ ટેસ્ટિંગમાં કંઈક પ્રોબ્લેમ નહી થાય ને એમ.
તો. તો કંઈ અલગ જ હતું બધું. બાકી, હવે કેવું છે તમારે ઘરમાં બધું?
અત્યારે તો જો સારું છે, બધું સારું છે. હવે ભગવાન કરે ને બધું અવે પાછું આ નોર્મલ જ રે. હવે કોઈ પણ આવી મહામારી આપણા દેશમાં કે ક્યાંય પણ આવે
તો હં, તો એ તો આપણા ભાઈ પ્રધાનમંત્રી છે જે બધું સારું છે. બાકી તો, તો મદદ બી કેટલી કયરી આમ તો દેખાય જાય બાપ બિચારા, આમ તો બઉ મદદ
હં જેટલા લોકોથી જે બન્યું ને, એવું નહિ કે મોટા નાના એવું કોઈને જેટલા લોકોથી બનીને એ કેટલા લોકો એ બહાર આવી-આવી ને લોકોની મદદ
હમ, અમારે બી ભઈ કોરોના આવી ગેલું ત્યારે અમારે બી આમ તે આમ, બિલ્ડિંગવાળા તો આમ, એક નિયમ લઈ લે. જ્યાર હુધી આમ બધા આમ વારી બાંધતા રોજની આમ એકવીસ એ વીસ રોટલી કરી ને આમ દર રો દરરોજે. ગરીબો ને આપવા જવાનું પછી ક્યારેક કઈ વસ્તુ કઈ હજુ
હા હમ હમ અને કેટલા લોકો પૈસા થી કેટલા લોકો એ સેવા થી એ રીતે બધી જ રીતે જેનાથી જે માનસિક શારીરિક જે કઈ પણ મહેનત થ સેવા થઈ ને બધા લોકો એ સેવા.. કરી એમ
હમ
હમ અમે મારા જ્યાં એક એક ઘરડા વ્યક્તિ હોતા એમને કોરોના થઈ ગયો હવે એમની હાલત એવી નથી કે જલ્દી ઊભા થઈને કામ કરે કે કઈ બનાવી શકે તો એમના માટે રોજ સેવાભાવી સંસ્થાઓ ટિફિન આપીને જતી રોજ એ લોકોને.. ટિફિન મળી જતું આ તમે જેમ કહો છો ને કે રોટલીઓને આવી આપતા તમે એવી રીતે કેટલા લોકોને એવી રીતે ટિફિન પણ આપેલા લોકોએ જેનાથી જેટલી મદદ થઈ એટલી લોકો એ કરી એમ
હા એતો છે તો કેવું કેવું બાપરે ઓલું મોદીજી એ કેટલું કરેલું તો નહી આમ ઘંટી વગાણવાની.. ખાળી વગાડવાની દીવો પ્રગટાય્યો અને આમ એક આમું કઈ પરિવારમાંને પરિવાર બનાવી મુકલું અબ
હા સાચી વાત છે એક લોકો એક થઈ ગયા હોય ને એવું લાગતું હતું કોઈ પણ બધા જ એકબીજાની મદદ કરેવું.
એક કે બધા હોય અમે એકબીજા ન તો આમ બહુ સારું સાંપાઈ બીજા ને
હમ હમ બરાબર છે હમ
હ ભાઈ એ ટાઈમ તો કઈ અલગ જ તો આમ યાદ કરીએ બેસી ને આમ તો બધું એમ થાય આવા બધા યાદ આવે પણંધ
હા સાચી વાત છે ખરેખર
કઈ નહી જે ભાઈ સારું
હા હા હા કેમ નહી સાચી વાત ખરેખર સાચી વાત છે ઠાકર કરે ઠીક એવું